હા બસ મજામાં તમે કેમ છો
બસ અમે પણ બી મજા મે
હા શું ચાલે છે બાકી શાંતિ
બસ શાંતિ
હ શું કેવી ચાલે છે તમારે તહેવારની
બસ બઉ તૈયારી બઉુ ખરીદારી કરીએ
હા તહેવાર આવે એટલે આપડે પહેલી જરૂરિયાતો ખરીદીની જ હોય. અત્યારે ખરીદી કરવા જઈએ તો બજાર માં કેટલી બધી
કેટ કેટલી બધી ભીડ ટાઈમ બે બે બેભે તેન તેન કલાક ઊભો રહેવાનું મળે છે આપણે
સાચું કીધું તમે
કેમ કે આપણા માટે છોકરો માટે આપણી છોકરીઓ માટે બહુ વધારે આપણે ખરીદી કરવી પડે મેં તો પંદર દિવસ સુ આ રોજ માર્કેટમાં જાઉં છું.
સાચું કીધું અને તહેવાર આવે એટલે આપણ બધાને પણ કેટલી મજા આવે કે રજાઓ પણ મળે આપણને અને બધા આપડે પરિવાર સાથે સમય વિતાવીએ એટલે તહેવાર આવે એટલે એકદમ ખુશીનો માહોલ થઈ જાય
ખુશીનો માહોલ થાય મેં તો શું કરું તું પેલા આપણે ઘરની છ ઘરનું બધું કરું ઘરનું બધું સાફ સફાઈ કરેને બધું ઘરની ખરીદી ઘર માટે પડદા લાવું છું, ઝુંમર લાવું છું, તોરણ લાવું છું, પેલું એવું કરું છું. પછી આપણે ખરીદી કરું, મને ઘરનું લાવવાનો બહુ ચોક છે.
આપણા જે ભારતમાં જે અલગ અલગ તહેવારો છે. એના થકી આપણેે શું થાય કે અમુક અત્યારે તો રોજબરિન્દા જીવનમાં આપણે કેવું થઈ ગયું છે લોકોને જરા પણ ટાઈમ જ નથી એમ પોતપોતાના કામ ધંધામાં એટલા બધા વ્યસ્ત છે કે લોકોને અ ફેમિલી માટે કે પરિવાર માટે પણ એટલો બધો આમ સમય છે જ નહી એટલે જે આ તહેવાર આ વે એ દરમિયાન આપણેે બધા સાથે મળતા હોય છે, અને આપણા બધા સંબંધોને પણ એમ કે ને કે ટાઈમ આપે, હા
ને અમારા રાજસ્થાન તો શું હે એટલે તહેવારની છી તમે કહોને તો બહુ મહત્ત્વપૂર્ણ કહેવાય મારા રાજસ્થાની લોકોને તો
કેમ કે આ તહેવાર તહેવારો દરમિયાન જ આપડે લોકો બધા પરિવાર સાથે મળતા હોય એટલે આપણેે જે સંબંધો હોય એ પણ મજબૂત થાય, જો આપણે આખા વર્ષમાં ન મળીએ પણ જો તહેવારોમાં બધા ભેગા થઈએ નાના મોટા બધા એકાબીજાનેે પગે લાગીએ, રિસ્પેક્ટ કરીએ, અને બધા હસી ખુશીથી સાથે રહીએ, એટલે કેટલી બધી મજા આવે, આપણા દાદા દાદીને ને આપણા જે પરિવારજનો હોય એ બધાને
પણ બધા આવી જાયસ આપણે બી એવું થાય કે મેં બી મમ્મીના ઘેર જાઉં છું પિયજ જવા માટે બી આપણે કેટલીક ખુશી થાય, તહેવાર આવે તો
હા, સાચું કીધું, એટલે આપણે બધાને મળીને એક આનંદ જ અલગ આવે
આપણે પહેલો તહેવાર આપણને સાસરામ કરવાનો, પછી આપણે પતાય સાસરામ પટાય... પછી આપણે પિયરમાં જવાનું, પિયર બી બી તહેવાર આપણે જરૂરી કરવાનું બધા... ભાઈ, મમ્મી, પપ્પા, બૂદ, ભાભી બધા રાહ જોતા હોય ને કે એ માંરી નરદ આવવાની છે.
સાચું કીધું તમે.
મા બાપ હોય તો કે મારી દીકરી આવવાને છે.
મહત્વ છે અત્યારે અને અલગ અલગ તહેવારોમાં આપણે અલગ અલગ રીતે બધા ઉજવ... હોય છે. જેમ કે દિવાળી એ બધા ઘર સાફ કરે, નવરાત્રી એ બધા... હા, ગરબા રમતા હોય છે, ને એવી રીતે અલગ અલગ તહેવારોને પણ અલગ...
ને અમારે શું છે. અમારા રાજસ્થાની લોકો શ ભલે ભલે ગમે છે, જેટલો તહેવાર આવો ગમે છે. તો અમારે પેલા પહેલા ઘરની જ સાફ સફાઈ કરે છે, ભલે રાખડી આવો... હોળી આવો, દિવાળી આવો, રક્ષાબંધન આવો, પેલા આપણે ઘરની સાફ સફાઈ કરવાની.
હમ.
રાજસ્થાની લોકોને એવું છે.
હા, બરાબર.
હા.
સારી બાબત છે, એ બહાને આપડે ઘરમાં પણ સ્વચ્છતા પણ આવે. અને લોકો, હા સાચું કીધું.
તહેવાર આવવાનો હોય, કેટલી ખુશી થાય.
હા, અને આપડે જોય કે બજારોમાં પણ કેટલી રોનક હોય. નવા નવા કપડા તોરણો ને નવી નવી વસ્તુઓ જોઈને જ આપણને બધી...
ને બજારમાં કેટલો ભીડ... ભાડો દ બાર વાગ્યા સુધી તું બજાર ભીડસ ના કેટલી હોવે. નહી તો આમ તો દસ વાગે તક માર્કેટ બધું બંધ... થઈ જાય, તહેવારોમાં માર્કેટ બી બાર વાગ્યા હુદી ખુલ્લો રહે છે. ને કેવી જગમતા મગાતી રોજ... બી લાગેલી હોય, કેવું સરસ લાગે, જેમ કે સુ મેં આવ્યો હોય જેવું લાગે છે.
હા, સાચું કીધું અને તહેવારો આવે ને એટલે વેપારીઓ ધંધાદારીઓ પણ એટલા ખુશ... થઈ જાય, કારણ કે... તેહવારોમાં જે લોકોના વેપાર, ધંધા ખરીદી થાય. હા એટલે એ લોકોને રોજગાર મડે
હાચી વાત
એટલે ખરેખર જે તહેવાર થતી જ લોકોનું જીવન ખુશ-ખુશાલીત થઇ જતું હોય છે.
હા જ ને છોક આપણે છોકરા બી કેવું કરવા મડે મહિના પેલા કરી દે આપણે પક્કું પેલો લાવાનું, કપડાં લાવાનું, બુટ લાવાનું, સેન્ડલ લાવાનું, ઘડિયાળ લાવાનું એવું કરતા હોય
હા
ને આપડે દુકાન હંગાતે લે મારકીટમેં હંગાતે લેજ જઇએને તો બી બુમા બ કરશે પેલું મારું લે, પેલું ઓ લે, એવું કરશે. તો આપણે લેવું જ પડે પેલા અહીંયાની ખરીદી જરૂરી કરવાની
સાચું કીધું બાળકોને પણ તેહવારનો એટલો જ આનંદ હોય ઉત્સાહથી એ લોકો રાહ જોતા હોય તહેવાર માટે કે ફટાફટ તહેવાર આવે તો અમે આ કરીએ ને પેલું કરીએને એ લોકો બધું વિચારીને જ રાખતા હોય છે. કે આ તહેવારમાં અમે આમ કરીશું આમ ફરવા જઈશુ હું નવા કપડાં પેરીશ ને એ લોકોનો ઉત્સાહ જ કઈક અલગ હોય.
ને દિવાળી આવી જાએ તો કે ફટાકડા માટે બાપા કેવું કરતા હોવે પાસ-પાસ હજારના ફટાકડા લઈએ તો બી છોકરાને ઓસુ પડે.
હા સાચું કીધું
ન મને મને મને ફટાકડું તી બીક લાગતી મેં અડતીસ નહી ને ફટાકડોથી મન બાર ફોડતા હોય તો મને ઘરના અંદર બીક લાગે.
ખરેખર ધ્યાન રાખ ખવા જેવી જ બાબત છે કેમ કે ફટાકડામાં હ જો બાળકો પણ નાના હોય એ લોકોને ખબર ના પડે કે કઈ રીતે ફટાકડા ફોડવા જોઈએ. અમુક વાર જો એ બાળકોને ગંભીર રીતે ઈજા થઈ જતી હોય છે ફટાકડાથી
હાચી વાત
એટલે આપડે ધ્યાન પણ રાખવું જોઈએ.
હાચી વાત ને બાળકોન નહી લાગતી બીકા એ પેલા એકબીજા છોડ તા હોય ને જોઈ જોને મે મેં સોડું મેં છોડું એવું કરતા હોય એના માટે આપણે કેટલા બધા તહેવાર આવે તહેવારમાં આપણે કેટલી બધી ખુશી થાય બધા ઘર આપણે ઘેર ઘેર અલગ-અલગ મીઠાઈ બનાઇએ, નાસ્તો બનાયે કેમકે બધા આપડા સ ગા સમન્ધી બધા આવતા હોયને એના માટે આપણે કેટલી ખુશી થાય ભેગા થઈએ
હા અને તેહવારમાં આપડે એકાબીજાનું જે મનભેદ હોય એ પણ ભૂલીને આપડે કા બીજા પાછા મડી જતા હોય છે એ એટલે તેહવાર વગર નું ઘર છેને એ એકદમ ખાલી-ખાલી લાગે આપણને ગમે નઈ એવું થાય.
તો આપડો ભાઈ-બહેનનો તહેવાર કેવુ કેટલો સરસ તહેવાર સે જીવન જીવનની આખી ડોર છે આપણે બાંધેલી આ ભાઈ- બેનનો તહેવાર આપડે રક્ષાબંધનનો
હા સાચી વાત કરી એટલે બધા તહેવારનું અલગ- અલગ મહત્વ છે અલગ-અલગ એ લોકોને કઈક અલગ અલગ વાર્તાઓ છે એની
હાચી વાત હે
અને લોકો અત્યારે તો કેવું છે કે તહેવાર આવે એટલે લોકો દાન-પુણ્ય પણ એટલું કરતા હોય છે કે આપણાથી જે ગરીબ લોકો હોય નાના એવા જે આર્થિક રીતે બરોબર ના હોય એને આપડે મદદ કરવી જોઈએ. એ લોકોને જે ઘરમાં વસ્ત તું જે ના હોય એ આપડે પૂરી પાડી શકીએ આપણાથી જે ના બને જેટલું બને એટલું કરવું જોઈએ.
કરવું પડે કેમ કે આપને તો આપણે તો એ લોકો તહેવાર આવતા હોય તો એટલી બધી ગરીબ લોકો બિચારા શું કરે ગરીબ લોકો બિચારા આપડણે પેટ ભી એવું તરું ભરતા હોય એ ક્યાં નવા કપડાં તો આપણે તહેવાર આવે ને તો ગરીબ પુણ્ય બી આપણે દાન કરીએ તો બી આપણા માટે સારો કહેવાય
હા એટલે જ ને આપડા થકી એ લોકો
ગૌ ગૌદાન ભી કરીએ મંદિર એ મી તમે આપણે ભેટ કરીએ ગરીબા માટે તો બહુ સારું કહેવાય
હા અને અત્યારે તો કેવું થઈ ગયું છે આજકાલની જનરેશન કે તહેવાર આવે એટલે બહાર જમવા જાય ને ખર્ચાઓ વધી જાય હોટેલમાં જમશે રેસ્ટોરન્ટમાં જાશે એટલે ખર્ચાઓ પણ વધશે અને સ્વાસ્થ્યને પણ નુકસાન
લો બર્ડે આવે દિવાળી આવે એનિવર્સરી આવે તો બધા બહાર જાય તમે એટલો બધો ખર્ચો કરો તો એના તમે આપણે બંને ઉપર ગરીબોને આપો આપડ આપણો જન્મ દિવસ હોય તો આપણે વૃક્ષ લગાવો ને તો આપણે જીવનનો સા કેવાય આપણે મારા જન્મ દિવસ પર હું વૃક્ષ લગાય તો પેડ
હાએક સાચું કીધું હમ
ગરીબને દાન કરીએ તો ભી ઓું બી સારું કહેવાય ગરીબ લોકોને દાન કરો ને બીજા ને આપડ બર્ડે આવે તો ગરીબ લોકોને દાન કરો તો સારું કહેવાય આપણે ઘણા ન રીલ્સ જોતા કે કે એને બર્થડે પર બલું બિરયાની પેક કરીને આપે ગરીબ લોકોને છોકરાને કેવા દોડતા આવે બિચારા પાણીની બોટલ આપે છે એકને એક ગરીબ બિરિયાની પેક કરેલી આપે
ખુશી થાય ને આપડણે જો થોડું ઘણું વેચતા કે શીખે જઈ તો બીજા લોકો પણ રાજી ખુશી થાય હા
સાચી વાત છે
અને જો તમે જોયું હશે કે તહેવારો જાય ને તરત જ લોકોમાં બીમારી ને એ બધું વધી જાય લોકો બીમાર પડવા લાગે બાળકો હોય તો એ પણ બીમાર પડવા લાગે કારણ કે આ બધું શું કામ થાય? કે બહાર જમવાનું થાય લોકોનું ટાઈમ ટેબલ આખું દેખાઈ જાય એના કારણે બીમાર પડે નાના બાળકોને તો ખાસ કરીને આપડે ધ્યાન રાખવું પડે. કેમ કે તહેવારોમાં મીઠાઈઓ ખાય,
હા અને બાર બાર મહિનેમાં તો કેટલા બધા તહેવાર આવે છે.
હા
તો અલગ અલગ તહેવારમાં અલગ અલગ મીઠાઈ બનતી હોય ને
હમ
એમ કોઈ વધારે કોઈ અલગ અલગ તહેવાર અલગ અલગ મીઠાઈ તો વધારે મીઠાઈ ખાય જેને સુગર બળી જાય, કે નહીં પેલું થઈ જાય એના માટે તો કવ ખર્ચો આપણે બીમાર પડીએ દવાખાને પૈસા નાખીએ તો ખર્ચો બી વધી જાય.
હા, એટલે જ ને અત્યારે લોકો તહેવાર માં આપણેે જરૂર પૂરતું અને આપણને સ્વાસ્થ્યને નુકસાન ના થાય એ રીતે આપણે બધું કરવું જોઈએ. ને અત્યારે તો દેખા દેખીમાં લોકો એટલું બધું
એકબીજાને જોઈને હવે તો શું છે કે એકબીજા એને કહે છે. પેલા પેલા એટલું બધું નહિ તો અવે તો એકબીજાને જોય ને કરે છે. કે પેલું એને એવું કીધું છે હોટલ મેં કઈ છે તો મારા બર્ડે બહું એવું કરું છું. તો તમે ભલે ઓ કીધું તું પુણ્ય તું ગરીબને દાન કર ને તો સારું કેહેવાશે.
હા એટલે દેખા દેખી માટે જ
ચલો હવે આપણો ત સારું લાગ્યું છું પછી કોલ કરું મ.
હા ભલે ત્યારે